હલો.
હ
હલો મારો અવાજ આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે.
કેમ છો? મજામાં
બસ હા મજામાં તમે કેમ છો?
બસ મજામાં કંઈ નહીં, અહીંયા તો એક ટોપિક મળ્યો હતો મને સારું એવું કંઈ નાગરિકની ફરજો તો આપડે નાગરિક તરીકેની કેટલી ફરજ ફરજો નિભાવી જોઈએ કારણ કે દરેક વ્યક્તિ પોતાનો એક પોતાના દેશનો એક નાગરિક છે જેમ આપણને બંધારણ દ્વારા અનેક અધિકારો મળ્યા છે. તેમ આપણી કેટલીક ફરજો પણ છે માત્ર અધિકારોની માંગ કરવાથી દેશનો વિકાસ તો થતો નથી. જ્યારે દરેક નાગરિક પોતાની ફરજો નિષ્ઠા પૂર્વક બજાવે છે ત્યારે જ રાષ્ટ્ર મજબૂત અને સમૃદ્ધ બનતું હોય છે. એટલે કેહેવાય ને કે સારો નાગરિક જ સારા રાષ્ટ્રનો પાયો છે.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કરતી અને દરેક દેશના વિકાસમાં તેના નાગરિકોની મહત્ત્વની ભૂમિકા હોય છે જેમ દરેક નાગરિકને અધિકારો મળે છે તેમ એની કેટલીક ફરજો પણ હોય છે તમે કીધું એ મને જો દરેક નાગરિક પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવે તો દેશ ઝડપ થી વિકાસ કરી શકે.
હા એ તો તમે સાચી વાત કીધી
અને સારો દેશ માત્ર સરકારથી જ નથી પરંતુ સારા નાગરિકોથી બને છે.
હા એ તો તમે સો ટકા ની વાત કરી કોઈ દેશની આમ કાનૂની માન્ય ધરાવતી વ્યક્તિને તે દેશ ના આમ ના નાગરિક કહેવાય ભારત ના દરેક નાગરિકને બંધારણ દ્વારા અધિક કારો અને ફરજો આપવામાં આવી છે અને નાગરિક તરીકે કે આપણું ફરજોનું મહત્વ પણ એટલું છે કે દેશની એકતા અને અખંડતા જળવાઈ રહેે સમાજમાં શાંતિ અને વ્યવસ્થા રહે પછી આપડી લોકશાહી છે મજબૂત બને અને દેશનો સર્વાંગી વિકાસ થાય ને આગામી પેઢી ને સારા મૂલ્ય મળે આ બધી જે છે એ નાગરિક તરીકેની ફરજો નું એકદમ મહત્વ છે. એ વસ્તુ દર્શાવતી છે.
હા એ તો તમને સાચી વાત કીધી અને દેશ સમાજ અને અન્ય જે લોકો છે એ એમના પોતાના પ્રત્યે દરેક વ્યક્તિની જે જવાબદારી હોય છેને નાગરિકની ફરજ આપણે કહી શકીએ અને અધિકારો અને ફરજો બંને એકબીજાના પૂરક છે.
હા એ તો સાચી વાત કીધી તમે
હમ
બંધાર પ્રત્યે બંધારણ પ્રત્ય આપણેે આમ આદર પણ રાખવું જોઈએ કે ભારતના નાગરિક દરેક નાગરિકે બંધારણ નુંમ પાલન કરવું પછી આપડા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત નું આમ સન્માન કરવું પછી દેશ ના કાયદા નું આમ પાલન કરું એટલે બંધારણ આપણને અધિકારો આપે છે અને ફરજોનું માર્ગદર્શન પણ આપતું જ હોય છે.
એક તો સાચી વાત છે અને દરેક નાગરિકે દેશના કાયદાનું પાલન તો કરવું જ જોઈએ‌. અને સાથે સાથે ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરવું જોઈએ આજકાલ તો આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા રહેલા રિવાઝન જે માનતા બસ એમને એટલી ઉતાવળ હોય છે કે એ લોકો ટ્રાફિક સિગ્નલ તોડીને જતા રહેતા હોય છે. અને ઘણી વાર જો ઊભા બી હોય તો ત્યાં ઉઊભા રહીને હોર્ન મારીને બીજા બધાને હેરાન કર હોય છે તો આવું બધું ના કરવું જોઈએ
હા તો સાચી વાત કરી દેશની એકતા અને અખંડતા પણ આપણે નાગરિક તરીકે જાળવવી જોઈએ પણમ ધર્મ જાતિ કે ભાષા વચ્ચે અને પ્રદેશ વચ્ચે આપણે ભેદભાવ ના જોઈ સૌએ સાથે સમાનતા અને ભાઈચારાનો વ્યવહાર કરવો જોઈએ. દેશથી એકતા માટે આપણે કાર્ય પણળ કરવું જોઈએ
હ એ તો તમે સાચી વાત કીધી અને દેશને તમે કીધું એમ એકતા અને અખંડતા જાળવવી જોઈએ કારણ કે જાતિ ધર્મને ભાષાનો ભેદભાવ ન રાખવો જોઈએ આપણે એને દેશની એકતા માટે કાર્ય કરવું જોઈએ દેશની એકતા માટે આપણે બધાએ એક થઈને કાર્ય કરવું પડે પડશે. વગર કોઈ જાતિ ધર્મ કે ભાષાના ભેદભાવ વગર
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને નાગરિક તરીકે આપણે પર્યાવરણનું રક્ષણ કરવું એ પણ આપણી એક ફરજ જ છે. દરેક નાગરિકે આમ વૃક્ષારોપણ કરવું જોઈએ. પાણી બચાવવું જોઈએ પ્રદુષણ ઘટાડવું જોઈએ. અને પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ થાય એવું કરવું જોઈએ અને પ્રાણીઓને કુદરત નું પણ આપણે રક્ષણ કરવું જોઈએ. નાગરિક તરીકેની આવી પર્યાવરણ પ્રત્યે પણ આવી ઘણી બધી ફરજો છે. કે આપણે આમ નિભાવવી જોઈએ કે જેથી આપણા દેશનું રક્ષણ થઈ શકી.
અને ટેક્સ પણ લોકોએ પ્રામાણિકતાથી ચૂકવવો જોઈએ કાળાબજારી કરવી ના જોઈએ. અને તેનાથી આપણા દેશના વિકાસમાં જ મદદ મળે છે
હા એ તો સાચી વાત કીધી અને આપડી જે આજુબાજુ જાહેર સંપત્તિ છે. એની પણ આપણેે આમ સુરક્ષા કરવા કરવી જોઈએ કોઈ સરકારી શાળા છે બગીચા છે રસ્તા છે બસ અને રેલવે સ્ટેશન છે જેવી જાહેર સંપત્તિ ને આપડે બને એટલું નુ નુકસાન ના પહોંચાડવું જોઈએ. અને જાહર સ્થળો એ પણ આપણે સ્વચ્છ રાખવું જોઈએ કારણ કે ઘણા લોકો આમ પ્રવાસ માટે બહાર ફરવા જતા હોય છે ત્યારે ટીશ્યુ રોલ્સ ને પડીકા ને એવું બધું લેતા જતા હોય છે પણ અમુકવારી લોકો એવું કરતા હોય છે કે રસ્તા વચ્ચે જે ફેંકીને જતા રહેતા હોય છે એવું ના કરવું જોઈએ એના કારણે ગંદકી થતી હોય છે જાહેર સ્થોળોએ
હા એ તો ત મેં સાચું કીધું અને તમે કીધું એમ પ્રવાસી સ્થળોએ પણ ખોટો કચરો ના કરવો જોઈએ અને બને ત્યાં સુધી કે તમે કશ પ્રવાસી સ્થળો પર જાઓ છો. તો આવી રીતે તમારે સાથે ટિશ્યુ રોલને એવું બધું લઈ જાઉં છો તો જો તમે કચરો કરો પણ છો તો પાછું એને પોતાની સાથે લઈને આવ અને જ્યાં કચરા પેટી દેખાય ત્યાં નાખી દો અને બને ત્યાં સુધી કોઈ ખાવાની વસ્તુ કે એવી કોઈક વસ્તુ જોડે ના લઈ જાાવ તો સારું વધારે સારું કહી શકાય આપણે કારણ કે જો આપણે એવી કોઈ વસ્તુ લઈએ જ નહીં જઈ જશું તો કચરો થશે જ નહીં
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને શિક્ષણ અને જાગૃતિ અંગે પણ આપડી ઘણી ફરજ હોશે કે શિક્ષણ મેળવવું અને બીજાને શિક્ષિત કરવું. એ પણ આપણે કરવું જોઈએ પછી અંધશ્રદ્ધા અને ખોટી માહિતી થી આપણે દૂર રહેવું જોઈએ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ એટલે એ આપણી શિક્ષણ અને જાગૃતિ પ્રત્યેની જવાબદારી છે પછી અમુક આપ સામાજિક જવાબદારીઓ પણ છે કે જરૂરિયાતમંદ લોકોને આપણે મદદ કરવી જોઈએ બ્લડ ડોનેટ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં જેવા જે યોજનાઓ થતી હોય છે. એમાં આપણે ભાગ લેવો જોઈએ અને ટ્રાફિક ના નિયમોનું પણ આપણે પાલન કરવું જોઈએ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનું પણ આપણે એટલું જ સન્માન કરવું જોઈએ
સાચી વાત છે અને વિદ્યાર્થી તરીકે પણ આપણે એટલી જ ફરજો છે જેમ કે નિયમિત અભ્યાસ કરવાનો હોય છે. વડીલો નો આદર કરવું તમે કીધું શિક્ષકો નો આદર કરવો શાળાના અને કોલેજોના નિયમોનું પાલન કરવું સારા સંસ્કારો અપનાવવા અને દેશપ્રેમની ભાવના રાખવી.
હા એ તો સાચી વાત છે. અને આજના સમયમાં પણ નાગરિક ની આમ ઘણી ફરજો છે કે ડિજિટલ યુગમાં નાગરિક ને કેટલીક નવી જવાબદારીઓ પણ છે. કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ના ફેલાવી જોઈએ. પછી સાયબર સુરક્ષા નું ધ્યાન રાખવું જોઈએ ઓનલાઈન શિષ્ટાચાર આપણે જાળવવો જોઈએ અને ડિજીિટલ સેવાઓનો જવાબદારી પૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ બને એટલો
હા એ તો સાચી વાત છે તમારે અને બીજું આપણે નાગરિકોના ફરજમાં કહીએ તો દેશના વિકાસ થાય એવો એવા વધુને વધુ કામ કરવા જોઈએ. સમાજમાં શાંતિ અને સુમેળ બની રહે એનું ધ્યાન રાખવું જોઈએ ભ્રષ્ટાચાર અને ગુનો ગુનાખોરીઓ ઘટે એનું ધ્યાન રાખવું જોઈએ અને જવાબદાર અને જાગૃત સમાજનું નિર્માણ કરવું જોઈએ
હા એ તો સાચી વાત છે અને સારા નાગરિક ના અમુક ગુણ પણ હોતા હોય છે કે એ મનુષ્ય પ્રામાણિકતા હોય, સીસ્ત હોય, સમયલું પાનન કરતો હોય, પછી એ જવાબદાર વ્યક્તિ હોય, દેશ પ્રેમી હોય અને પ્રકારની ભાવના અને કાયદા નું પાલન કરતો હોય તો એ એક સારા નાગરિક ના અલગ ગુણ છે, ઉદાહરણ તરીકે લઈએ કે જો દરેક વ્યક્ તી એમ રસ્તા પર કચરો ન ફક ફેકે ટ્રાફિક ના નિયમોનું પાલન કરે પાણી બચાવે અને મતદાન કરે તો દેશ વિકાસ માટે અલગથી મોટા અભી અભિયાન ની આપડે આમ જરૂર નહી પડે. દેશનો વી વિકાસ આપણા નાના નાના સારા કાર્યોમાંથી જ શરૂ થઈ જશે.
હા તો તમે ખૂબ જ સાચી વાત કરી અને આજના સમયમાં પહેલું તો અમુક પડકારો પણ છે જેમ કે કાયદાનું ઉલ્લંઘન વારે ઘડીએ થતું હોય છે.
જાહેર સંપત્તિને લોકો નુકસાન પહોંચાડતા હોય છે. પર્યાવરણ પર્યાવરણ પ્રત્યે બેદરકારી રાખતા હોય છે. અને મતદાનમાં ઓછી ભાગીદીરી ભાગીદારી હોય છે લોકોની. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવતા હોય છે તો આવું બધું ના કરવું જોઈએ.
હા એ તો તમે સાચી વાત કધી પણ એટલું આ પડે આમ નાગરિકની ફરજ એ હોય એ રીતે એટલું ચોખ્ખું ને એ ફરજો આપડે શાંતિ થી ને ઈમાનદારી પૂર્વક નિભાવવી જોઈએ અમુક વાર કેવું કે જાહેર સ્થડો એ બધા લોકો ગંદગી કરતા હોય થૂકતા હોય એવું બધું કરતા હોય છે પણ એ ના કરવું જોઈએ તોડફોડ ના કરવી જોઈએ કારણ કે જાહેર સંપત્તિ છે આપડી દેશની આગવી ઓળખ છે તો ફરી આપડે એનું ર ક્ષણ કરીશું તો જ આપડો દેશ આમ આગળ વધી શકે ને એવું કહી શકીએ.
અને આપણે જેવી રીતે આપણા ઘરને છ ચોખ્ખો રાખએ છીએ આપણે આપણા ઘરમાં ગમે ત્યાં કચરા નથી ફેંકતા એવી જ રીતે આપણે આપણા દેશને પણ એક ઘર સમજીને પોતાનું એવી રીતે ગમે ત્યાં કચરો ના ફેંકવા જોઈએ ને અને આપણા ઘરમાં બી જો કોઈ ગમે ત્યાં કચરો ફેંક તુ હોય તો આપણે એમને અટકાવતો હોય છે એવી જ રીતે આવી જ રીતે આપણે બહાર પણ લોકોને અટકાવવા જોઈએ કચરો ફેંકતા
એ તો તમે સાચી વાત કીધી વાંધો નહી સારું સારું છેલો આપડે તો આપડા જે નાગરિક તરીકે ની ફરજ છે એ તો ઈમાનદી પૂર્વ ઈમાનદારી પૂર્વકનિમા અનિભાવીએ
હા હા જરૂર
સારું ચાલ વાંધો નહી હા